હાલો હ કેમ છે સારું મજામાં તું કેમ છે હા અવાજ આવે ને
હા અવાજ આતી છે
હા હા કેમ ભણવાનું ચાલી રહ્યું છે
સાર છેે
હા કોલેજ જાઓ કે નહી
જાઓ
હા હમણાં તો રજા હૈ ને વેકેશન કે
હા વેકેશન છે
હા હ કોલેજ પછી કેવું ચાલે
કોલેજ સારું છે
હા પછી આગળ શું કરે ઘરે વેકેશનમાં
ઘરે હમણાં કમ્પ્યુટર કોર્સ કરતી છેું
હા કયું શીખે બેસિક કે
હા બેઝિક
હા ટેલી ને આવું પછી શીખવાના હ ને
હા પછી
બીજું કઈ કોર્સ કરો છો
બીજું તો હવેડ નિકોષ કરતીું આજ કરતી છું
હા પછી વેકેશન પછી કોલેજ જાશો કે નહી
હા જાવા
હા હ તોછી આગળ શું કરવાનું કોલેજ પછી
હવે આગળ બી કોમ કર પછી એમ બીબી બીબી એ કરવાનું છે
હમ પછી કઈ જોબબોબ કઈ લેવાના
બીબી એ કરીને પછી માર્કેટિંગ
હ સારું સારું બણજ
હા
હમ ઘરે મજા આવતી હશે ને
હવે ઘરે બધા સ વેકેશનમાં આવેલા મજા કરતા છે ફરતા છે
ક્યા ક્યા ફરવા ગયા
અ મંદિર માં ગયેલા હતા
હમ
તમારે ત્યાં બધું કેવું છે
સારું છે અમે પણ કોલેજ આવતા છે હમણાં વેકેશન છે
હમ દોસ્તો મળવા આવ્યા કે નહી
હી આજ તમારે આગા તમારે એવા કે નહી મળવા
નથી હમણાં તો ન ટાઈમ જ નહી મળલો
હમ ઘેરે મજા આવતી હશે ને કે વ હા હ તમે બુક્સને આવા ખુદ થી લઈ કે તમારા કોલેજ વાળા આપ
ખુદ થી લેવા પડે
કતિ લ આ કડ
હા તો તમારી બુક્સમાં કયા કયા સબ્જેક્ટ આવે
અમારે અઉન્ટ ક્લાઉડ અઉન્ટિંગ પછી અકાઉન્ટન્સી ના આવે આવે ઈકોનોમિક્સ માર્કેટિંગ હમ
કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ એ
અઉન્ટિંગમાં અકાઉન્ટન્સીમાં છે અને માર્કેટિંગમાં બીજું બધું તો આટલું નહ સમજ આવે
ટીચર સારા હશે
સારા છે તમને કયું સબ્જેક્ટ ગમે
અમને પણ અકાઉન્ટિંગમાં મજા આવે
હા સર સારું ભણાવતા હ કે મેડમ છે
સર છે મસ્ત ભણાવે સારું ભણાતા હશે
હમ
તો તમે કયું કોર્સ કર્યા હમણાં
હમણાં તો હું ઘરે જ છું વેકેશન એટલે પણ તે સાયબર સિક્યોરિટી વાળું કોર્સ તે ફોર્મ ભરી આવેલી છે
હા અમને બી હમણાં કોઈ નવું કોશ હોય તો મને બી કેજો બીજું
હા હા કેજો પ ખબર પડે તો કઈ કમ્પ્યુટર ને આવું કરેલું છે
ચલોો બસ હા
હા ચાલ બીજું શું